હલો હલો કે બસ મજામાં તમને કેમ છે.
બસ મજામાં.
હા હા શું કર ત કરો છો?
બસ કઈ નહી હમણાં જમીને આવ્યા તમે શું કરો છો.
અચ્છા કાઈ ને જો બસ બેઠી તી શું જમ્યું આજે.
એતો મેતો આજ દાળ ભાત, શાક રોટલી.
અચ્છા-અચ્છા સારું તઈ.
હા.
તેમ ફ્રી હતા હમણાં.
હા બોલો ને.
તમારા જોડે એક વિષય ઉપર વાત કરવી હતી મને.
હમ્મ હા બોલો.
તો આમ કેવું કે હમણાં આજકાલ નુ ભણતર ને એ બધું. કેવું આમ આગળ વધી રહ્યું છે.
ને એમનું ભણતરનુ જોવા જઈ તો તો ખુબ આગળ વધી રહ્યું છે. પણ હમણાં ના યંગસ્ટર તો ભણવાના ભણવાનું તો એમને ફેસિલટી ફૂલ મળે છે પણ તે સારી રીતે ઉપયોગ કરતા નથી. તો તે એક ખુબ જ નિરાશાજનક વાત છે આપડા યંગસ્ટર માટે.
હા એ તો તમારી વાત સાચી છે કે એ ઉપયોગ કરતા નથી એને તો. ઘણી બધી સુવિધાઓ મલે છે. પણ હમણાં તો કેવું કે આપને સુવિધા તો ભલે મલે છે. અને તો બી બાળકો વિદેશને ભણવાને કેટલું બધું જાય છે અને કેટલું બધું આગળ આગળનું ભણે છે. ને હવે તો કેટલી બધી ટેકનોલોજી થઈ ગઈ છે તો તેથી ઓનલાઈન નો અભ્યાસ બી આપે. કરી શકી છી અને ઈ સારું રહે છે કે કોઈ આપને ક્યાંય બહારે જવું નથી પડતું. અને ઘર બેઠે આપે કરી શકીએ છીએ.
હા એ તો છે જ કે હમણાં ભ આપડ જે ભણતર છે ખૂબ જ આગળ આગળ વધી રહી છે પણ હમણાં યંગસ્ટરને ફોન પાછળ . રાખીને બીજા બધા કાર્યોમાં ઘણા આગળ વધી રહ્યા છે જેમ કે અલગ-અલગ સ્પોર્ટ્સમાં આગળ વધી રહ્યા છે. પણ ભણતર ભલે ખુબ જ જરૂરી છે બધાની લાઈફમાં.
હા એ તો તમારી વાત સાચી છે કે ગમે એ આપે બીજું કામ કરીશું. તો ભી ભણતર તો આપને ભણતરની જગ્યા જરૂરી જ છે ગમે એટલું બ આપે કેમ આગળ જઈને કમાતા હોય ભલે ને કમાય. તો ભી એક ભણતર છે એ આપણા જીવનનો મુખ્ય પાર્ટ છે.
હા ભણતર તો ખુબ જ જરૂરી છે કેમ કે ભણતર વગર તો હવે આગળના જીવન ખુબ જ મુશ્કે કેલી લાગે છે કેમ કે ભણતર સમજીલો ઇંગ્લિશ છે ભણતરમાં જે આવે છે. તમે ગમે ત્યાં જાઓ તો ઇંગ્લિશ તો ખુબ જ જરૂરી છે કેમ કે ઇંગ્લિશ તો ઓલ ઓવર, વર્લ્ડમાં ગમે તે દુનિયામાં જાવ ઇંગ્લિશ તો ખુબ જરૂરી છે, બોલવા માટે કે ત્યાં વાંચવા માટે કે. ત્યાં બધા અલગ-અલગ માણસો અલગ-અલગ જગ્યા પર ઇંગ્લિશ જ વાપરે છે હવે તો.
હા એક તો તમારી વાત સાચી છે કે અલગ-અલગ જગ્યાએ માણસો ઇંગ્લિશ જ વાપરે છે. હવે તો ઇંગ્લિશ બી ખુબ જ જરૂરી થઈ ગઈ છે. કેમ કે હવે જો જે બાળકો બારે ભણવાર ભણતર માટે જતા હોય. એ લોકોને તો ઈંગ્લિશ આવ આવડવી જ જરૂરી જ છે.
હા એટલા માટે જ હવે તો ભણતર ખુબ જ જરૂરી છે પણ હમણાં ના માણસો જે, યંગસ્ટર છે જે પણ ભણવાનો અભ્યાસ ચાલુ છે. ભણવાને ખુબ જ પાછળ રાખી અને બીજા કાર્યમાં ઘણા આગળ વધી રહ્યા છે.
હા એ તો છે પણ કેવું કે કોઈ બાળકોને અભ્યાસ કે ભણતરમાં કે, આમ એટલી ઈચ્છા ના હોય ને અને બીજામાં એ લોકો ખુબ આગળ હોય જેમ કે, હવે જોઈ રહી કે, આપે આર્ટ છે કે કોઈ કોમ્પ્યુટર ની સ્કીલ, સ્કીલ છે તો તે એનામાં આગળ જાય તો એ આમ સારું છે ભલે, તો એને સાઈડમાં એક ભણતર તો થોડી તો થોડી પણ કરવી જોઈએ.
હા એ તો છે જ કે બધા બધા માણસો માટે બધી બધી ના આવડે બધી તકનીકો, જેમકે ભણતર છે એ ગણ તો ભણતર ના સમજ પડતી હોય. તે બીજા કાર્યમાં ઘણા આગળ વધી રહ્યા છે. પણ એ જે બીજા કાર્ય હોય એ પણ એ ધ્યાન આપવું જોઈએ ભણતર માં પણ એ થોડુંક ધ્યાન આપે, તો એ, એટલી જરૂરી છે ભણતર બધા માટે એટલે તો બધા પાસ કરી લે છે.
હા એ તો તમારી વાત સાચી છે. બાકી તો હવે તો કેવું કે, હમણાં ક હમણાં તમારા માટે, ઓનલાઈન ભણતર સારું કેવાય, કે ઓફલાઈન ભણતર સારું કેવાય.
એમ જોવા જઈ તો, ઓફલાઈન ખૂબ સારું કહેવાય કેમ કે બધા તમે રૂબરૂ સ્કૂલ કે કોલેજ જઈને તમને બધો ડાઉટ, કે પૂછી શકો સમજી શકો. ઓનલાઈનમાં તમને જેવું ખપેું તમને ડાઉટ ક્લયરેશન કે એવું ન મળે.
હા એ તો તમારી વાત સાચી છે. કે આપે ઓફલાઈન ભણતર કરતા હોય કે કે ત્યાં શાળા કે, કોલેજ કે જઈને ભણી તો ત્યાં આપે આપણાં શિક્ષક, સામે જ હોય ને આપને કોઈ બી પ્રશ્નમાં મૂઝવણ થતી હોય. તો ત્યાં ને ત્યાં આપને એનો જવાબ મળી જાય છે અને ટીચર આપણું, જે કારણ હોય એને સારો જવાબ આપે છે. એને ઓનલાઈન એવું નથી થઈ શકતું.
ઓનલાઈનમાં ત સાચુ ક્યું તમણા જે હમ સ્ટુડન્ટ છે તેઓ ઓનલાઈન મિટિંગમાં જોઈન કરે છે. પરંતુ જોઈન કર્યા બાદ તેઓ અલગ-અલગ ગેમો કે અલગ-અલગ રીલ સ્ક્રોલ કરે છે અને બીજું અલગ કાર્ય કરે છે તે પણ તર ધ્યાન આપતા નથી પણ તમે ઓફલાઈન ક્લાસ ક્લાસ તમને જે જાય ક્લાસ ભેગો કરી જાય છે પછી ટીચરના હાથમાં હોય છે એટલે ટીચર કેવી રીતેને સા સાચવે છે એના માટે હોય છે.
હા ઈ તો તમારી વાત બિલકુલ સાચી છે કે ટીચર ઉપર હોય છે. પછે તો કેમકે હવે જો આપણે ઓફલાઈનમાં જશું શાળા કે કોલેજમાં જઈને ભણતર કરશું. તો ત્યાં કેવું કે ખાલી ભણતર નહી હોય બીજી બીધી પ્રવુ તીઓ હશે એના માપે ભાગ લઈ. તો આપડે માઈન્ડને સારું વધેને આપણે સારી જગ્યા એવા વધી શકીએ જેમ કે સ્પોર્ટ્સ છે કે કોઈ બીજા ડાન્સ કે સિંગિંગ છે તો એવા બધી પ્રવૃત્તિઓમાં ભી આપે આગળ ર વધી શકીએ છીએ.
હા એ તમારી વાત ભી તો બહું સાચી જ છે કે તમ અલગ-અલગ પ્રકૃતિ છે જે તમે ઓ ઓફલાઈન ક્લાસમાં જાવ. કોલેજમાં કે સ્કૂલ માં જાવ તો ભણતર સિવાય પણ તને સ્પોર્ટ્સમાં આગળ વધી ર શકો. એ લોકેશન જે તમને આમ સ્પીચમાં જે સ્ટેજ ફિયર હોય છે એ પણ દૂર કરી શકો. અલગ-અલગ પ્રક્રિયા તમે ત્યાં કરી શકો તમે ત્યાં નવો એક ગ્રુપ બનાવી શકો જેથી તમને આગળ જીવનમાં આગળ તો બઉ કામ લાગે એ બધું ગ્રુપ.
હા એ તો તમારી વાત સાચી છે કે આપે કોલેજ કે શાળામાં ભણવા જઈએ તો ત્યાં ત્યાં ત્યાં તો આપણા નવા નવા મિત્રો બને. નવા-નવા જગ્યાથી એ લોકો આવ્યા હોય તો એ લોકોની જગ્યાની જાણકારી મળે વાતચીત કરી અને ખુબ મજા આવે જે ખાલી ભણવાનું નથી બાકી બીજું બી આપણે જરૂરી છે આપણા જીવનમાં. જેમ કે આ અલગ અલગ પ્રવૃતિઓને અને મિત્રતા અને બધું સારું જરૂરી છે આપણા જીવન માટે તો.
હા એ તો છે જ કે તમને અલગ-અલગ મિત્રો બનાવો તો તમે એની જોડે ખુબ જ મજા કરો ક્લાસમાં અને પ્લેગ્રાઉન્ડ માં પણ. એ તમારો માટે આગળ જતા ફ્યુચર બહુ યાદ આવે તમને એ બધો પ્રક્રિયા.
હા એ તો છે કે એ બધી યાદગીરી આપણા આપણા જીવનમાં ખુબ જ યાદ આવે. છે બધી. કે કુ કેવું કરતા આપે આપડા મિત્રો જોડે બેસતા વાતચીત કરી. કે આપણે શાળામાં હોય તો નવા-નવા આપે શું કેવાય ડિસિપ્લીન કે રૂલ્સ કે હોય તેનું પાલન ને કરતા.
હા એ છે કે તમે અલગ સ્કૂલમા ને જતા તમને અલગ- અલગ પ્રક્રિયા કે આમ કામ આવતી અલગ-અલગ વસ્ત હુ કરતા અલગ-અલગ તમને પ્રાર્થનાઓ શીખવા મળતી. જેથી તમને એ પ્રાર્થના બધી બી કામ લાગે આગળ જતા તમે ભગવાન નું નામ પણ બોલી શકો. અલગ-અલગ કામ બધું લાગે.
હા એ તો તમારી વાત સાચી છે કે કો સ્કૂલને, કોલેજમાં અને એનામાં તો બધું આપને શિસ્થાને બધું એવું સારું શીખવા મળે છે અને જીવનમાં બી ખુબ જ કામ આવે છે. જેમ તમે કીધું કે પ્રાર્થના ને એવું બધું બી શીખવા મળે છે તો એ સારું કેવાય કે ઘણા ના ઘરે એવું હોય કે ઘરે પ્રાર્થના ના કરતા હોય તો બાળકો શીખી ના શકે. ઘણાં શાળામા ને જાય છે તો તે લોકો શીખી બી શકે છે સારી એવી પ્રાર્થનાઓને ઘણા બધી શિસ્થા બી શીખી શકે છે એ લોકો.
હા એ તમારી વાત તો એ તો બહું સાચી જ છે કે તમે જે સ્કૂલમાં જાય છે તે અલગ અલગ પ્રક્રિયા શીખે છે અલગ અલગ ગેમ્સ શીખે છે. જે અલગ-અલગ મિત્રતા બનાવે છે અને ટીચર બનાવે છે. અને જયારે સ્કૂલ થી નીકળી જાય છે ત્યારે પણ એ તમારી ટીચર કોન્ટેકમાં રહે છે ઘણા બધા એટલે ટીચર પણ આગળ જતા ખુબ જ કામ આવે છે બધા તમારા લાઈફમાં આગળ વધવા માટે
હા એ તો તમારી વાત સાચી છે બાકી જે ઓનલાઈન ભણતર માટે જે બાળકો ભણતા હોય. કેવા હોય. કે જેનેમ સાચે મોટી જ કોઈ કઈ ડિગ્રી કે પ્રાપ્ત કરવી હોય જેમ કે ડોક તર છે કે સી એ છે એ બધું વધારે આમ પર તું અઘરું અઘરું હોય ભણવાનું કે તો એ લોકો ઘર બેઠે ભણે અને કોઈ શાંતિ વાળું વાતાવરણ હોય. કોઈ એને બોલાવા વાળું ના હોય. તો એનું આમ ધ્યાન કેન્દ્રિત કરે છે ભણવા માટે તો એ એના માટે સારું રહે. બાકી તો એ લોકો. ઓલાઈન જશે તો એ લોકો પાસે કદાચ ના બી ભણી શકાય.
હા એ તો છે જ કે જેને અલગ અલગ ડિગ્રી મોટી ડિગ્રીઓ પ્રાપ્ત કરવા માંગતા હોય એ બધા ઘરે બેઠા કરે છે. કારણ છે કે તેઓ શાંતો વાતાવરણમાં સારો અભ્યાસ કરી શકે આગળ એ બધા સ્કૂલ કોલેજમાં જાય એથી તમને એ થોડુંક નડતર ટ્રાવેલિંગમાં થોડુંક ટાઈમ જાય એલે. એમાં અલગ અલગ થોડું ટાઈઇ વ થાય ડિસ્ટર્બન્સન પણ થાય જેથી ઘરે રહી ને પડે. એ તમને ખુબ જ કામ લાગે તનો સમય અને ખુબ જ સારી રીતે ધ્યાન આપી શકે તેના અભ્યાસમાં
હા એ તો તમારી વાત સાચી જ છે અને કેટલું ગરેબ રહીને ભણે છે તો તેનું સમય ન બી બચાવ થાય છે તે સમયમાં એ લોકો ભણી બી શકે છે. અથવા જો ઓફલાઈન જતા હોય તો કોઈ કો ક્યાંક ને ક્યાંક દૂર દૂરથી જતા હોય. તો એ લોકોને મુસાફરીનો ખર્ચો બી વધારે થાય છે. અને મુસાફરી કરવા કરતા એ લોકો થાકી જાય છે તો એથી ઘરે આવીને એ લોકો ભણી બી સર આખું નથી શકતા અને શાળામાં સવારના વેલું વેલું ઉઠવીને જવું પડે. તો ત્યાં બી એ લોકો નથી ભણી શકતા. ત તો એ લોકો માટે સમય નો ખુબ બગડાશ ભી થઈ શકે છે.
એ પણ છે ને જે બધા કોલેજોમાં જાય છે અભ્યાસ માટે તેઓને ખુબ ઘણા બધા. ખૂબ અલગ અલગ સિટીઓ કે ગામડામાંથી આવે છે એ મમ્મે સારી કોલેજ ગોઠતા હોય તો એમને સારી કોલેજ માટે ખુબ દૂર જવું પડે છે એ તમને ખુબ જ એક ત્રાસ હોય. છે કે ત્યાં જવાનું રોજે ત્યાંથીી વાસ પાછું આવવાનું એટલે. એ ખુબ જ થાકી જાય અને ખુબ જ ડિસ્ટર્બન્સ થાય છે ને.
હા એ તો તમારી વાત બિલકુલ સાચી છે. બાકી તો હવે આપને જોવું જોઈએ કે કે ઓનલાઈન બી સારું જ છે ભણતર અને ઓફલાઈન બી ભણતર સારું જ છે. હવે જેને જેનામાં વધારે લાગણી હોય એ લોકો એ કરી શકે છીએ.
હા એ તો છે જ કે બધા અલગ અલગ જેમને જે સારું લાગે એ પ્રમાણે કરે
હા ઠીક છે લ તમારા જોડે પછી વાત કરું.
હમ સારું સારું લો પછી વાત કરીએ આપડે.
હા હા.